હું અજામાં છું તમે કેમ છો
પણ મજામાં છું આમ હોમ મેડ ફૂડ નું મહત્વ આ વિષય પર આપ વાત કરીએ તમે ફાસસ્ટ્ટ આપનો બોલો આ જેના અ ઘણા લોકો બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને રેડીમેડ ભોજન ખાવા તરફ આકર્ષત આકર્ષાય હોય છે ને
હા વાતો આ વિશે આજનો સમય ના ખુબ મહત્વનો છે ના નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી ઘણા લોકો ફાસ્ટ ફૂડ ખૂ અ પસંદ હોય છે જેમ કે ફાસ્ટ ફૂડ એવા પ્રકારનું ભોજન છે કે જલ્દી તૈયાર થઈ જાય અને તો જલ્દી ખાઈ શકીએ જેમ કે પીઝા બર્ગર પછી નૂડલ્સ પાસ્તા સેન્ડવીચ રોલ અ મોમો પપ સમોસા એવા ઘણા પ્રકારના સ્નેક્સ જેમ કે
પણ તેમ છતાં ઘરનું બનાવેલું ભોજન એટલે કે હોમ મેડ ફૂડ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ બનાવવામાં આવે છે ને તો ઘરમાં પ્રેમ કાજી અને ઉત્તમ માનવામાં આવે છે તો સ્વચ્છતા સાથે બનાવેલું ભોજન ફક્ત પેટ ભરવા માટે નથી હતું પણ શરીરને તંદુરસ્ત રાખવા માટે મનને પ્રસન્ન રાખવા અને પરિવારને એક સાથે જોડવા માટે પણ મહત્વનું છે ને
હમ પણ મારા માટે તો આજકાલ શહેરમાં ફાસ્ટ ફૂડની દુકાનો ખૂબ વધી ગઈ છે જેમ કે મોલ થયો પછી સ્કૂલ પાસે ઓફિસ પાસે ની પછી ગાર્ડન પણ ફાસ્ટ ફૂડ સહજ મળી જાય છે આજે તો મોબાઈલ એપ્સ દ્વારા ઘ ફાસ્ટ ફૂડ મંગવા આવી શકે જેમ કે હથી લોકોને બહાર જવાની પણ જરૂર રહેતી નથી
પણ હોમમેડ ફૂડ ન સૌથી પહેલો ફાયદો એ છે કે ઘરનું ભોજન તાજું અને પૌષ્ટિક હોય છે ઘરમાં શાકભાજી દાળ ભાત રોટલી ફોળ દહી દૂધ અને અનેક પૌષ્ટિક પદાર્થો સંતુલિત પ્રમાણમાં વાપરવામાં આવે છે આથી શરીરને જરૂરી વિટામિન અને પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અ ફાઈબર અને ઘણી જ ખનિષ તત્વ મળે છે અને મસાલો તેલ આ બી કમી રહે છે ને એનામાં
હમ પણ ઘણા લોકો ફાસ્ટ ફૂડ સ્વાદ પસંદ આવે છે જેમ કે એનામાં ચી થયું પછી શસ અને બટર મસાલો ઉપયોગ થતા સ્વાદ વધારે આવે છે પણ સ્વાદ સાથે તો સ્થ તો પણ ધ્યાન રાખવો આપું જરૂરી છે હ
હા એકદમ સાચું બોલી તું કારણ ઘર ઘરમાં ભોજન બનાવતા સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવા રાખવ છે ને તો હોમ મેડ ફૂડમાં તેલ મીઠું મરચું અને મસાલાનો ઉપયોગ આપની જરૂરિયાત અનુસાર કરવામાં આવે છે જેમ કે બહારના ભોજનમાં વધારે તેલ પાઈ બટર ખાંડ મીઠું અને ફિજવેટિવસ હોય છે તાજી ભાજી ના હોય છે જે લંબા ગાય સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે ને
હા પણ ઘરણાં ફાસ્ટ ફૂડમાં તેલ મીઠું પછી શાક કર અને તો ચરબી વધારે હોય છે તો વારંવાર ખાવાથી વજન વધી શકીએ જેમ કે પછી ઘણા બાળકો ઘરનું ભોજન છોડીને ફાસ્ટ ફૂડની માંગણી કરે છે જેમ કે આ સય સારી નથી ને ફાસ્ટ ફૂડ ક્યારેક ખાઈએ તો ચાલે પન દરરોજ ખાવું તો યોગ્ય નથી
હા પણ ઘરનું ભોજન ખાવાથી કેમ કે સંતુલતા ડાયબિટીસ બ્લડ પ્રેશર હૃદયના રોગ અને પચનની સમસ્યા ઓછી થઈ શકે છે અ પઈ સંંતુલિત તાહાર શરીરની રોગ પ્ર્રતિકાર શક્તિ વધારે છે અને આપણા વારંવાર બીમાર પણ પડતા બચાવે છે ને
પન ડોક્ટર પન કહે છે કે રોજ ફાસ્ટ ફૂડ ખાવું યોગ્ય નથી થી સંતુલિત આહાર લેવો જોઈએ પછી ઘરનું અ તાજું ભોજન શાકભાજી ફળ દાળ અ દૂધ અને રોટી શરીર માટે વધારે ફાયદાદાયક છે કે નહીં
હા આ પણ સાચું છે અને કેવું છે કે અ ઘરનું ભોજન એના આર્થિક દૃષ્ટિ પણ ફાયદાકારક અ ફાયદાકારક છે અને વિદ્યાર્થીઓ માટે પણ હા હોમમેડ ફૂડ ખૂબ જરૂરી છે ના પૌષ્ટિક ભોજન થી અ મગજને યોગ્ય પોષક મળે છે અ અરુ યાદશક્તિ વઘે છે અભ્યાસમાં પ એકાગ્રતા વધે છે આવે છે અને શરીર માં ઉર્જા બની રહે છે જે બાલ કો નિયમિત ઘરનું ભોજન ખાય છે તેઓ વધારે સક્રિય અને સ્વસ્થ રહે છે હુશાર રહે છે ને
પન મારા માટે તો ફાસ્ટફૂડ ઉદ્યોગ ઘણા લોકોને રોજગાર પણ આપે છે પછી રેસ્ટોરન્ટ દિલ ડીલેવરી અ પછી સેપ પેકિંગ અને તો સપ્લાયમાં હજારો લોકો કામ કરે છે આગળના યુવાનો પોતાનો ફાસ્ટ ફૂડનો વ્યવસાય શરૂ કરે અ પછી ઘર બેઠા બર્ગર સ્ટોલ પછી પીઝઝા શોપ ફૂડ ટ્રેક અને કેફે ખૂબ ચાલે છે જેમ કે આજના યુગમાં તો ઝોમેટો થયું પછી સ્વિગી થયું મેગડોનલ્ડ થયું આ બધું ટે ડિલિવરી આપે જ છે આપને ઘર બેઠા તો
હા પન ઘરનું ભોજન આર્થિક દૃષ્ટિ એ પણ ફાયદાકારક છે બહારનું ભોજન વારંવાર ખાવાથી ખર્ચ ઘની વધી જાય છે એના બદલે ઘરમાં ભોજન બનાવવાતી પૈસા બચે છે અને જે પૈસા ની બચ ચત ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે ને
હમ પણ આથી તો સ્વચ્છતા પણ ખૂબ મહત્વની છે. અને તો ભોજન બનાવતા સમયે હાથ સાફ રાખવા તાજા પદાર્થ વાપ પરાવા અને તો સાફ. અ વાતાવરણ હોવું જરૂરી છે જેમ કે ગ્રાહકે પણ ધ્યાન રાખવું જોઈએ. કી જગા એ ભોજન લે છે તો સ્વચ્છ હોવો ભી જોઈએ. આજે ઘણા લોકો હેલ્ધી ફૂડ્સ પણ બનાવે છે. પછી બ્રાઉન બ્રેડ સેન્ડવીચ વેજ રેપ અ સલાડ. અ પછી. ઓટ્સ અ યું મલ્ટીગ્રેન પદાર્થ સારા વિકલ્પ છે ને ખાવા માટે.
હા પણ હોમ મેડ પુર પરિવારને એકબીજા સાથે જોડવાનું કામ પણ કરે છે અને જયારે આ. ખું પરિવાર સાથે બેસીને ભોજન કરે છે. ત્યારે પ્રેમ સંવાદ સંસ્કાર અને એ આપસી સમજ વધે. છે ના આ સમય પરિવારનો સંબંધ મજબૂત બનાવે છે.
હમ તો મારા માટે બાલકોને ઘર. ઘરના હેલ્ધી પીઝા પછી વેજ સેન્ડવિચ ઉપમા પછી ઢોકળા ઈડલી પોહા અને અ ઢોસા એવું ઘેર નું. ઘરનું બનાવેલુ ખાઈ શકીએ તો સારું છે.
હા આ તો સાજું છે હાંજે ઘણા બાળકો ને. પીઝા બર્ગર ફ્રેન્ચ ફાઈઝ કોલ્ડ ડ્રિંક અને પેકેટ ફૂડ વધારે એ ગમ છે. કારણ પણ આ આવા ખાદ્ય પદાથૅ રોથી આ રોજ ખાવા. થી શરીરને નુકસાન થાય છે. તેના બદલે ઘરમાં બનાવેલું ઉમા ઉપમા પોહા. ઇડલી ઢોકળા થેબલા દાળ ભાત રોટલી શાક. ખીચડી ફળ અને દૂધ જેવા પહી અંડા જેવા. પદાર્થ આરોગ્ય માટે વધારે સારા છે ને.
પણ મારા માટે તો ફાસ્ટ ફૂડ ખાતા સમયે કોલ્ડ ડ્રિંક વધારે. પીવું પણ યોગ્ય નથી હતી યમ. યામાં સાકર ખૂબ હોય છે અને તો એની. જગાઈ પાણી લીંબુ પાણી જ. નાશ નારળ પાણી અથવા આ તમે લુ. તો તાજું જૂસ પીવુ વધારે સારું છે અને તો ફાસ્ટ ફૂડ. અ ખાધી પછી. થોડું ચાલુ અથવા કસરત કરવાની સવાય રાખવી જ જોઈએ.
અને આ તો રાખવી જ જોઈએ. અને આપને બાલપણથી જ અ સારી ખાવાની પીવાની આદત વિકસિત. કરવાની જોઈએ કારણ કેવું છે કે ઘરનું ભોજન સ. સમય એવું સમય સમયસર ખાવું વધારે પાણી પીવું. ફલ અને શાકભાજી રોજ ખાવી જોઈએ. અને જંક ફૂડ નો ઉપયોગ ઓછો કરવો જોઈએ ના આ બધી સારી આદતો. આપણે નીરોગી જીવન આપી શકે છે.
હમ તો મારા માટે માતા એ પિતા એ બાળકોને ફાસ્ટ ફૂડ ખાવા. પૂર્ણપણે બંધ કરવાની જરૂરત જરૂર નથી. પણ મર્યાદિત પ્રમાણમાં આપવું જોઈએ પછી શાળાઓમાં. પણ પૌષ્ટિક આહાર વિશે માહિતી આપ. આપવી જોઈએ બાળકોને ઘરના ભોજન નું મહત્વ સમજાવવું પણ જરૂરી છે. જો આપને યોગ્ય. સંતુલિત રાખીએ તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને. સારું જ છે.
હા પણ ઘરનું બનાવેલું ભોજન એ સ્વસ્થ આનંદ હોય. અને સુખી જીવનની ચાવી છાવી છે ને. તે ફક્ત શરીર ને જ નથી પણ. મન અને પરિવારને પણ મજબૂત બનાવે છે. એટલે આપણે શક્ય તેટલું ઘરનું તાજું. સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન ખાવું જોઈએ અને બીજાને પણ. તે માટે પ્રેરણા આપવી જોઈએ ને.
હમ. નિસર્ગ એ છે કે ફાસ્ટ ફૂડ નો આનંદ લેવો પણ મર્યાદામાં. સ્વાસ્થ્ય જીવન માટે ઘરનું તાજું અને સંતુલિત ભોજન. સૌથી શ્રેષ્ઠ છે.
હા અને આપણા ભારતમાં પ્રત્યેક રાજ્યની. પારંપરિક વાગણીઓ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે ને જેમ કે ખીચડી દાબા બા. કઢી શાખ. એના બાજરી નો રોટલો આ બધા પદાર્થો શરીરને તાકાત આપે છે પ્રોટીન આપ. બે ચી ના.
તો. તો ફાસ્ટ ફૂડ સમય બચાવે છે પણ સ્વાસ્થ્ય જીવનથી વધારે મહત્વનું.
હા પણ હોમમેડ ફૂડ એ ફક્ત ભોજન નથી પણ સ્વાસ્થ. પ્રેમ બચત અને સુખી જીવનનો વધારે છે આધાર છે ને. તો એટલે આપણે બહાર ના જંક ફૂડ કરતા ઘણું બોલવા. બનાવેલું તાજુ અને પો. સ્ટીક ભોજન પસંદ કરવું જોઈએ અને આપના પરિવારના પ્રત્યેક સંભયને. પણ આ સમય અપનાવા માટે પરિરિત કરવો જોઈએ.